હમ બોલો.
શું શું કરે છે.
હા કોને શું.
હા એટલે. એક ફોન નવો ખરીદવાનો છે. અને એક લેપટોપ પણ.
બરાબર‌.
અને એ શું કેવાય મારે બેન માટે લેવાનું છે તો એને પેલું સ્ટડીમાં કામમાં આવે એટલે.
હા, હા.
તારા વીસ. જે ચાલે છે.
હા.
તો મતલબ એને પણ એજ કરવાનું હતું તો એના રિલેટેડ મતલબ.
અરે તો એના માટે છે ને આપડા હા.
હમ્મ હમ્મ.
હમ્મ તો અહિયાં છે ને આ કો ક્રોમામાં સારું ડિસ્કાઉન્ટ મળે છે અને સારી ક્વલિટી નું મળે છે મતલબ ડેલ એચ. પી
ફક્શન કેવા કેવા જોઈએ ને મતલબ શું કેહેવાય લેપટોપમાં પ્રોસેસર ને એ બધું કેજ ને શું હોય હું મને એટલી ખાસ ખબર નહી પડતી અને મારી બેનને પણ નવું નવું છે ને. મતલબ પછી લીધા પછી લીદા આપડે રિટર્ન તો કરાય નહી. વસ્તુ મોંઘું હોય
હા એ વાત તો છે. એચપીમાં પણ ફીચર્સ સારા હોય છે વિન્ડોઝ એક્સ એ બધું મળી રે પણ હું જેવી રીતે પ્રિફર કર તો એચપી સારું છે એમાં બધા માઇક્રોસોફ્ટને વિન્ડોઝ બધું ડાઉનલોડ થતું હોય એમ. આપડે જે અપડેટ આવતું હોય
એચપી અને એમાં પણ પેલું શું કેહેવાય આઈ થ્રી આઈ ફાઈ વન અતા પેલું રાયઝન નવું નીકળ્યું છે ને તો એમાં કન્ફ્યુઝન થાય કેમ કે અડધા લોકો એવું કેય કે રહી લેવાય અડધા લોકો એવું કેય કે મતલબ ઇન્ટલ જ લેવાનું ઇન્ટેલ જ સારું કેહેવાય રાયઝન નવું છે. એનો કોઈ ભરોસો નહી બંધ પણ થઇ જાય કંપની બધું બધા વાતો કરે મતલબ
હા તો એ વાત બરાબર છે ઇન્ટલ ના જ લેવાય. પેલું તો મને પણ મેં જોયું પણ મને કઈ મજા ના આયી મારા એક ફ્રેન્ડ જોડે છે ને તો મેં જોયું પણ થોડુંક પછી નહી ચાલતું એમ એવું છે કઈક.
રાઇઝનમાં એવું એવી પ્રોબ્લેમ આવે છે ને. અન તમાર બીસીઆઈ મતલબ વધારે તો પેલું કોડિંગ ને એ બધું આવે ને?
હા કોડિંગ ને પછી ડી પછી જાવા અને બધું અને પછી પ્રોજેક્ટસ ને બધું બનાવાનું
હા મતલબ એ પછી લોંગ ટર્મ માટે એટલા માટે જ પછી શું કેહેવાય આપડે વચ્ચે કઈક બંધ થઈ જાયને ખાલી ખોટું માં બેનને પછી તકલીફ પડે એમને પ્રોજેક્ટને એવું હોયને પછી મેન્ટેનસ માં વધારે પડતો ટાઈમ થઈ જાય તો પછી
એજ ને અને એવું નહી લોંગ ટર્મ વિચારીને જ બધું લેવાનું. એટલે પછી શું કેમકે આખો દિવસ કોણ જેટલી વાર તો કરાય એના કરતાં તો આપડે સારું છે.
હમ્મ‌ થોડો વધારે ખર્ચો કરીને સારું લઈ લઈએ. એટલા માટે જ મેં ફોન કરેલો કીધું શું લેવાય અને મેન તો જ કન્ફ્યુઝન હતું કે બીસીઆઈમાં શું આવે મતલબ એના પ્રમાણે લેપટોપ કેવું લેવાનું શું અંદર ફીચર્સ બધા અંદર શું શું જોઈએ ને એ બધું.
બરાબર છે ના એમાં તો બધો સારા ફીચર્સ આવે છે. છે એમ.
તમારે કઈ કઈ લેંગ્વેજ એ બધું ભણાવે?
અરે સી સી પ્લસ પ્લસ જાવા પાઇથેન.
સી સી પ્લસ પ્લસ ને બ્લુ ત્રિપલ સી એ બધું હો તો અગ અલગ હોય ને!
હા અલગ અલગ હોય છે.
એટલે શું ડિફ્રેન્સ હોય એમા
એકચુલી એમાં મને એટલી નહી ડિટેલ ખબર પણ એમાં કેવું છે કે મોસ્ટ ઓફ તો મેં છે ને સી પ્લસ પ્લસ જ જોયું છે સી સી થ્રી પ્લસ પ્લસ નહી જોયું એમ.
હમ્મ આ સી ટ્રિપલ સી નું છે ને અમે કોલેજમાં છે ને ત્યારે અમને ભણવાનું આવતો હતું કોમ્પ્યુટરનો કોર્સ કે હોય પણ એમાં શું હોય એ નથી ખબર પડતી.
હ એમાં મોસ્ટ ઓફ તો જોઈએને તો જાવા જાવા ટાઈપ જ હોય છે. પણ એમાં થોડું વધારે હોય ડિટેલમાં જેવી રીતે આપણે કોમ્પ્યુટર સાયન્સમાં અને તેમાં વધારે ડિટેલમાં એટલે લેપટોપ પણ એવી રીતે જ લેવાનું કે ડિટેલિંગ બધું થતું રહે એમ.
હા એટલા માટે જે પેલું એક લેપટોપ લેવાનું હતું અને એક પેલું બીજો એક ફોન લેવાનો હતો. કેમ કે એમાં કેવું છે કે મતલબ વાઈફાઈ નખાઈએ ને આપડે અત્યારે તો પછી અમાર ઘરમાં જ કામમાં આવે પછી જાનુ ને કોલેજ લઈ જવાનું હોય ને મતલબ
હા.
તો પછી જેમ કે કોલેજ જવાનું હોય ને કોઈને લઈને તો પછી એ ના ફાવે.
બરોબર છે નામ એવું કેવું કે ફોન પણ અત્યારે બઉ બધા નીકળ નિકળી ગયા છે જેમ કે મો
હા એટલે મતલબ અત્યારે એક કેવું થાય છે કે કંપની વાળા છે ને એ છે ને અમે જે નેટવર્ક યુઝ કરએ ને એમાં કેવું છે કે અ ફાઈવ જ અનલિમિટેડ નેટ આપે એ લોકો. જેટલું વાપરો હોય ને આપડે. એનું રિચાર્જ પ્લાન કરવાનું હોય ખાલી. તો પછી શું કેવાય અનલિમિટેડ અમે લેપટોપમાં આમ કનેક્ટ કરીએ ને તો નેટ પણ વેલા પતી જાય છે.
હા.
અનલિમિટેડ યુઝ કરેને તો એના માટે જ નવો ફાઈવ જી ફોન લેવો.
બરોબર. તો એ તો કઉ ને તો મોટરો ઓલા ફાઈવજી સારું છે. તે માર જોડે છે. એ મોટોરોલા જ છે. સારું ચાલે છે. પછી પછી સમથિંગ સમથીંગ ટેવેન્ટી વન ટ ટ્વેન્ટી ટુ માં પડ્યું.
હમ ક્યારે લીધો તો?
છ મહિના પહેલા હમ
હમ માર બેન માટે લેવાનો હતો તો મતલબ એને મેં તો સેમસંગનો સજેસ્ટ કરેલો
હા સેમસંગની સિરીઝ પણ સારી છે.
એને રિયલમીનો પછી ગમતો તો. વચ્ચે હજ બધું કન્ફ્યુઝન હ ચાલે છે. બધું કેમ કે તમળ કેમેરા સારા હોય તો બીજામાં બીજા પીચર્સ તારોય બે સેમસંગમાં બેટરી એટલી બધી નહી આપ તા એ લોકો તો બીજા ફોનમાં બેટરી વધારે આપે છે. સામે સેમસંગનો કેમેરો થોડો સારો હોય છે. સેમસંગમાં પછી એમ કે છે કે ના હેંગ થાય છે થોડો તો મતલબ એ જ બધી કન્ફ્યુઝન છે. બધું બધામાં તો ના મળી શકે.
સારી આઈ ગઈ છે. તો સેંગસંગ લેવાય.
હમ તો એ મોંઘા હોયને તો લેવાય પછી એના પછી પેલું લેપટોપય લેવાનું મેં કીધું જોડે જ લઈ લીએન બંને વસ્તુ તો તો પછી આમ સારું કેવાય. ડિસ્કાઉન્ટ પણ એમાં શોપમાંથી લઈએ તો મલી જાય.
એ છે.
હમ! પછી એક જુનો ફોન પણ અમારી જોડે પડ્યો છે, પણ એ બંધ છે. અને એક્સચેન્જમાં આપવો હોય ને ઓનલાઈન લઈ ને તો એના માટે ફોનની કન્ડિશન ઓન હોવી જોઈએ.
સાચી વાત છે.
ફોન મતલબ શું કેવાય ફોનની કંડિશન સારી ના હોયને, પણ ચાલુ તો હોવો જ જોઈએ. કન્ડિશન સારી ના હોય ને તો એ લોકો એ રી ચાલુ હોવો જોઈએ, અમારે ફોન જ ચાલુ નહી અવે એમાં ખર્ચો કરાઈએ અમે. તો પાંનસો હજાર રૂપિયા ખર્ચો થઈ જાય અને પણ સામે પછી એવા પૈસા ના મલે તો?
હા! એ વાતે હો
એટલે પછી વિચાર્યું કે નવો જ લઈ લેશું ને, પેલો એવું હશે ને તો કોઇ દુકાનમાં એવું સેલ કરી દેસુ. તો હજાર પંદરસો જે આવે એ પછી. આમ પછી ખર્ચ કરી ના પછી પેલા લોકો એવું કે ના આની ચાલે આની ચાલે, તમે ડુપ્લિકેટ નખાયું છે, આ બધું. એટલે પછી ખાલી આપડે માથે પડે પૈસા નાખી
બરાબર છે, હા! એ વાત તો સાચી પણ જો થયું તું મારા ફ્રેન્ડ લાય તો એણે એવુ જ કર્યું તો પછી એ લોકો એ ના પાડી દીધી કે ના ભાઈ એટલા નો નહી પડે.
હમ એટલે જ. પછી એમનું? પછી એ લોકો શું માંગે છે, કે કંપનીનું જે આપણે નવો ફોન લીધો એતો બોક્સ ને કેબલને એ બધું ને
હા
તો અત્યારના ફોનમાં તો ચાર્જર ની આપતા એ લોકો અંદર. એ આપડે અલગ લા હોય છે. પણ એ લ એ ટા ને અમે જે ફોન જુનો છે, ને થોડો તે એ ટાઈમે ચાર્જર ને બધું આપે પેલુ તો એ લોકો એવું ડિમાન્ડ કરે છે, કે, બોક્સ જેટલું વસ્તુ હતું ને એટલું ને એટલું વસ્તુ તમે એમને પાછું આપો.
એવું તો પોસીબલ જ નથી.
હા એ જ નહી આપડા ખોવાઈ ગયયો હો. હું કઈ ગયોય કઈ આપણને એમ હોય કે આનું શું કામ પડશે હવે.
ચાર્જર આપડણે નવું લાવ્યા હોય.
હમ એટલે ચાર્જર તો મતલબ વરસ ચાલે છે, વધારે તો વધારે બે વરષ ચાલે છે, પછી. પિન આમ ઘસાઈ જાય કે વાયર નીકળી જાય ને એવુ બધું થાય એટલે. તો અલગ લાવવું જ પડે ને આપડે. અને એકનું. ચાર્જર, મતલબ આપડે થોડી ખબર હતી આપણને કે ચેન્જ આપણે આપીશું.
હા. હા, એ વાત છે ના પણ એવું એક.
તે લોકો કે તમે એજ એક્સક્યુઝ કરો છો, આમ કરો છો, નહી લઈ જવો, નહી આપો, આખા પૈસા આપો. ફોન ના પછી એવું બધું કરે એટલે.
હા, એ તો કર એને કરતા સારું છે થોડુંક બધું. પલ એ પણ સારું લઈ લેવાનું.
હા, એજ ને શાંતિથી આપડે નવ ન પેલું યુઝ થઈ જાય.
હા અને અત તો એમાં પણ એઆઈ ને વધુ આવી ગયું છે તો બ બધું. આ.
અને મા માર બેને પણ અત્યારે મતલબ એવું જ કીધું કે અત્યારે થોડો ટાઈમ જેટલો ચાલે એટલો નવો ફોન યુઝ કરીશું, એના પછી કઈ છે ને બીજો સારી સીરીઝ નો મોંઘી સીરીઝ નો પૈસા નાખીને બીજો લાવ દઈશું ત્યારે. પાજળથી, જો આપને જ્યારે. ચાલુ થશે ને ત્યારે એટલે, અમે એવું વિચાર્યું. તો પછી કીધું કરે કે, સારું જે ગમે લાઇ દો અત્યારે. એના માટે જ મેં ફોન કરેલો. હમ. બધી તકલીફ પડે ને એટલે પછી મેં કીધું જેણે મા બેને કીધું કે એને નવો લીધો. એટલે પછી મેં ફોન કર્યો, કીધું તારો ફોન કયો છે શું
હા, ના મોટરોલા પણ સારું છે એમ.
બીજો કયો કયો મતલબ વિવો, રિયલમી ને એ બધું હોય.
એ રીયલી મન નહિ ગમતું અને. એટલે મીન્સ. રયલ ન ફીચર્સ ન ગમતા એ સેમસંગ સારી. જવાય એવું.
જે લેશે ને એના લીધે, એને મને કીધું પૂછી જે તમે પૂછી જો, ખાલી પૂછવા માટે જ ફોન કરેલો.
હા.
હ પછી એમ ના થય કે કિધું નહીં મને ગુ
હા એ વાત છે.
એટલે પછી ક દીધું નક્કી કરીને મેં કીધું. તું નક્કી કરજે તારી રીતે મે ન કીધું કે ઓનલાઈન મે ત જોયેલા છે થોડા. તો એ તું જોઈ લેજે નજર માન લેજે. તન ગમે એ પ્રમાણેનું આપડે લાવશું. જી.
બરાબર છે.
એ રીતે જ લેપટોપ એ લેવાનું છે જોડે એટલે મતલબ બંને જોડે લે. લેવાય જાયને તો એક. એક વાર પતી જાય પછી એક. એક કામ માટે આમ જઈએ બીજા કામ માટે ફરી જઈએ. પછી એક વારમાં ગમા ના ગમા તો પછી. ખાલી ખોટા ફરી ધક્કા ક ખાવાના. એના કરતા મેં કીધું એક જ વારમાં બંને પતાવી દઇએ અને બે વસ્તુ. શું લઈએ તો વધારે ડિસ્કાઉન્ટ પણ વધારે મળે તો
હા.
હમ.
બીજું કઈ?
બસ એજ કામ હતું બીજું. કરીશ આના પછી જે તે. ખાલી મન પેલું લે. લેપટોપ માટે ડિટેલ્સનેુ એવુ મોકલી આપજ ને. બીસીઆઈમાં શું શું આવે તો હું ખાલી એ પ્રમાણે જોઈ લઈશ ને. હા સારું.